ઓ
શું કરી રહ્યા છો
બસ આ થોડક બિઝનેસ માટેની ટીપ્સ જોઈ રહ્યો હતો
બિઝનેસ માટે
હા બિઝનેસ
સનો બિઝનેસ ચાલુ કરવા
એટલે ચાલુ નથી કરવો પરંતુ ખાલી આ તો મેને કીધું કે લાવન જો નવરો બેઠો હતો તો યુટ્યુબ ઉપર જોતો હતો કે કેવો બિઝનેસ કરવો જોઈએ કે શું કરવું જોઈએ એમ
હા ક હા બરાબર એ તમારે સાનો વિચાર હતો
મેં હમણાં ત્રણ ચાર જગ્યાએ જોયું ફુડનો લો લોકો બો ટ્રાયલ કરી રહ્યા છે બિઝનેસ માટે અંદર ફૂડના બિઝનેસમાં બો જઈ રહ્યા છે લોકો અને એમ પણ કે છે કે આમાં ખુબ જ કમાણી છે જો તમારો સ્વાદ ને એ અનુ કુળ આવે ને લોકોને તો
હા એ વાત સાચી છે હમ અત્યારે ઘણા બધા લોકો ફૂડ સ્ટોર ચાલુ કરે છે ને એમાં ઘણી બધી કમાણી કરે છે અને પ્રોફિટેબલ પણ થાય છે એરા
હા એટલે જ મેમે કીધું કે લાવને જોવું કોઈ નવી આઈટમ હોય કે કા કેવું હોય જે મેકિંગ ચાર્જીસ એના ઓછા હોય તો એક આપડે વાત કરી હ તો લોકોમાં આપણી તરફ આકર્ષિત વધારે થાય અને નવી વસ્તી હોય એટલે વસ્તુ હોય એના કારણે લોકોને ધ્યાન પણ વધારે આવે
હમ હા તમે સાના સાના વિડીયો જોતા હતા
હ મે હમણાં હું જોઈ રહ્યો હતો તો એમાં એ ભાઈ સમજાવતો હતો કે જો તમે આવી રીતે ફૂડ સ્ટોલ નો સ્ટાર્ટિંગ કરો
હા
સ્ટાર્ટ કરવાનું થાય તો તમે એમાં તમારી પોતાની ફેવરેટ જે તમને આઈટમ બનાવતા બો સારી રીતે આવડતી હોય પછી જેમ કે રેગ્યુલર તમે જોવા જાવ તો આ પડા પાઉ આ બધું તમને કે જો આ આ બનાવતા ખુબ જ સારી રીતે અને તમારો ટેસ્ટ પણ સારો હતો તમારે આનામાં ટ્રાય કરવું જોઈએ એવું વિડીયોમાં સમજાવતા હતા
હા બરાબર છે
એના સિવાય બેંગ્લોરને એ બાજુના વિડીયોમાં પણ એવું બતાવતા હતા કે તમ આ એ આપડી બાજુ તો આવું બધી આઈટમો નહીં જોય સાંભળી હોય તમે ફ્રેન્કીિનને ચાઉમીન ને પરંતુ બેંગ્લોર ને મોટા સિટીઓમાં તો આ આવી બધી આઈટમોમાં બહુ વધારે ખવાય છે
હા બહારની સિટીઓમાં આ બધી આઈટમનું મેં નામ સાંભળેલું મોબાઈલમાં પણ કદી રિયલમાં તો કઈ ક્યાંય જોય જ નથી આ ના સ્વાદ પણ કઈક સારો જ હોય છે ખાય છે પબ્લિક ખાય છે પણ વધાર પણ અહીં આ બાજુ લગભગ કોઈને એ તે બનાવતા આવડતું જ નથી તેના કારણે કોઈ સ્ટોલ પણ ખોલતું નથી જે નોર્મલ ડાલ પલે દાબેલી વગેરે પાઉભાજી એ બધા જ સ્ટોલ મે ઘણા બધા જોયા પાણીપુરી પણ હેરા તમે જે વાત કરી તેના તો મે કઈ જોયા જ નથી
હા એજ મેં પણ નથી જ જોયા નાના સિટીઓમાં જેમ કે આપડે હું પાટણમાં રહું છું તો પાટણમાં મે આ બધા સ્ટોલ ક્યાં જોયા જ નથી એટલે જ મને વિચાર આવ્યો કે જો અમે આવી રીતે આ બધા સ્ટોલ ચાલુ કરીએ અને જો અમારે લો કોસ્ટિંગ હોય મેકિંગમાં તો અમે ગ્રાહકને આપડે થોડાક શું કેહેવાય ઓછા ભાવે આપડે સારી વસ્ત નવી વસ્તુ તું પ્રોવાઈડ કરીએ અને જો એમાં ટેસ્ટ સારો હોય તો ગ્રાહકો આપડી તરફ વધારે આકર્ષિત થાય
હા અને પોતાની જે સર્વિસ સારી હોય તો ગ્રાહકો વધારે આકર્ષિત થાય જો એક સાહસ કરવું સારી વાત છે અને એમાં સક્સેસ પણ થઈ શકીએ છીએ એવું નથી કે તમે ના જ થઈ શકો આ એક સાહસ કરવું જરૂરી છે પછી તો જે પછીલું તો જોઈ જાય બાકી એક વખત તમે સ્ટાર્ટ કરી દો પછી કઈ ચિંતા નહી
હા એ એટલે જ મેં એના સિવાય પણ ઘણા ઘણી વાર ફેસબુક ઉપર અને એના ઉપર રીલ્સમાં પણ જોયું છે કે લોકો આવી રીતે ખાવાનું બનાવતા હોય છે જેમાં મોસ્ટલી તો મેં ઘણી બધી વાર જોયું છે કે જે પીઝા હોય છે એ સસ્તા પીઝા બનાવે છે કોમ્બો બ હોય છે એમના જોડે કાક સો રૂપિયામાં દોડ સો રૂપિયામાં બે પિઝ્ઝા હોય છે લાર્જ સાઈઝ ના તો હું ખાલી એજ જોઈ રહ્યો હતો કે એ લાર્જ સાઈઝ ના પીઝ્ઝા જો સો કે દોઢસો સો રૂપિયામાં પ્રોવાઈડ કરી આપતા હોય તો એમને શું મળતું હશે સમજ્યા
હા એ પણ વાત સારી જો કદાચ આનું કઈ ઓનલાઈન આપડે જે આવે ને ખરીદી શકીએ અને ઓનલાઈન ડિલિવરી જો થતી હોય તે કરીએ તો એ પણ ખુબ સારું છે
હા એ છે ઓનલાઈન ડિલિવરી પરંતુ એમાં થોડુંક જોખમ વધારે છે કારણ કે જો જે કસ્ટમર આપડા ત્યાં આયું છે તો એ આપણને પૈસા આપીને વસ્તુ ખરીદશે તરત પરંતુ જે ઓનલાઈન આવે તમારા છે તો એ તમને કેશ ઓન ડિલિવરી કે અને તમે ઓનલાઈન ઘરે મોકલાવો અને પછી એ કે હવ મારે નથી જોઈતું કે હું ઘરે હાજર નથી તો એવા એસક્યુસીસ હોય તો પછી આપણને નુકસાન વધારે જવાના ચાન્સ વધાર રે જ્યારે આમાં પછી આમાં આઈટમમાં મેં જોયુ તું તો એક જગ્યા એક ભાઈ સેન્ડવીચ બનાવતો હતો લાર્જ બાહુબલી સેન્ડવીચ સેન્ડવીચમાં આટલા બધા ઇન્ગ્રીડિયન્ટસ નાખ્યા હતા અને સેન્ડવીચ નો ભાવ ત્રણસો સાહીઠ રૂપિયા હતા કતો એક સેન્ડવી એ એક સેન્ડવી અરાઉન્ડ એક થી દોઢ કિલોની હશે અને એને આરામ થી ત્રણ થી ચાર જણા આરામથી એક સેન્ડવીચ ખાઈ શકે પેટ પરને એવી ક્યાક અલગ નવું ટ્રાય કરીએ તો કાંક સારું રે એમ પરંતુ એ બધું તું આવી રીતે આપડા નાના શહેરરોમ ના ચાલે એના માટે આપણે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ આવી બધી સિટીઓમાં જવું પડે કે આપડે જો અહ અહંયા સ્ટાર્ટ કરીએ તો આપડે કોઈ વેચાવાનો ચાન્સ જ નથી
હા આપણે તેના માટે મોટી સિટીઓમાં જવું પડે જ્યાં પબ્લિક વધારે હોય તો પબ્લિક આવે પણ ખરા અને બિઝનેસ ચાલી પણ શકે આગળ જો પબ્લિકને જો વધારે પંદ આવે તો તમે સક્સેસ પણ થઈ શકો એમાં
હા હા હમણાં જ બે દિવસ પહેલા અમારા પાટણમાં એક વેફલ તમે સાંભળ્યું જ હશે વેફલ કસ્લ કરીને હોય છે જે ટાઈપ પ્રોવાઈડ કરતું હોય છે ખાવાનું આવે છે પરંતુ એ ખુબ જ મોંઘું હોય છે તો જેના કારણે મેં જોયું તો એ દુકાન ખોલી ત્યારથી આજ સુધી મેં એ દુકાનમાં કસ્ટમર નથી જોયો
હા કારણ કે તે ઘણું મોંઘું છે તે નાખ
હા પરંતુ એ તો એ કોઈ જેમને લીધી છે એમને બ્રાન્ચ ખરીદી હશે એના કારણે બાકી કે પણ જો બ્રાન્ચ ના ખરીદી આપણે એમને આપણે એવી રીતે ટ્રાય કરીએ તો પણ નુકસાન તો રેવાનું જ ને એમને બ્રાન્ચમાં
અને તેમ છતાં પણ એમનો બિઝનેસ એ સિટીની વચ્ચે વચ શોખ છે એમની તેમ છતાં પણ એમાં મેં અંદર ગ્રાહકને જોયા નથી તેમાં જ તેમજ તમે પાટણમાં સાંભળ્યું હશે એક દાબેલી વાળા છે એક દાબેલી એમની એક લારી છે અને દુકાન પણ છે તો દુકાન એ ચાલતી નથી અને લારી ઉપર એટલા લોકો ખાવા આવતા અને પેક કરાવીને લઈ જતા કચ્છની મીઠી દા
હમ હા મેં સાંભળ્યું છે તેનું
એ કચ્છી દાબેલી હોય ને જે એ કમ્પ્લેટ એવો સ્વાદ હતો એનો કે લોકો સાંજે ચાર વાગે એ આવે તો આ સાંજે પાંચ વાગે જેવું એ આવે તો પાંચ થી એ અરાઉન્ડ સાત થી આઠ સુધી રે અને આઠ વાગ્યા પછી તો એના જોડે એનો બધો સ્ટોક પૂરો પણ થઈ ગયો હોય એટલે પાંચ થી સાત કલાકે માત્ર ચાર કલાક જ ખાલી આવવાનું. અને ધંધો કરવાનો બાકી. આખો દિવસ બનાવવાનું ને જ કરવાનું તો હવે એમાં કેટલી કમાણી હશે.
હા એ. તો ગણી હ છે કારણ કે જે રાત્રેને પબ્લિક પણ ઘણી બધી આવે અને એમને વસ્તુ રહેતી નથી તેનો મતલબ કે પબ્લિક ની માંગ વધારે છે તેનો સ્વાદ સારો છે તેના કારણે પબ્લિક ઘણી બધી આવે છે લેવા તમે જય ભવાની નામ દુ પેલી જોઈશે સ્ટોલ ત્યા પણ મેં લોક લોકો જોયા જ નથી કારણ કે તે વડાપાઉ જ એ ટાઈપનો બનાવે છે કે કોઈ ખાવા જ નથી આવતું તે દુકાનની સર્વિસ જ બિલકુલ ખરાબ છે હું એક વખત ગયો તો તાનો હું પણ મ નથી દતો.
હા એ છે એટલે જ એજ વાત છે કે આપણેે સર્વિસ સારી પ્રોવાઈડ કરીએ સ્વાદ સારો પ્રોવાઈડ કરીએ. તો સ્વાદ સારો હોય આપડી દ સોફ્ટ ઓ્શન હતું કે જે ફૂડ કોર્ટ ખોલ્યું હોય તો સ્વાદ ઉપર લોકો આ ડિપેન્ડન્ટ મોટા સિટીઓમાં નાના સિટીઓમાં તો લોકોને ખાલી પ્રાઇઝ ઓછી હોય એવું જ જોવે. મોટા સિટીઓમાં ક્વલિટી વાળું લોકોને જોવે ભલે ને પછી એમાં એની પ્રાઇસ વધારે હોય. ભાવ વધારે હોય પણ. અંદર કવોનટીટી જે અંદર ક્વૉનટીટી હોય ક્વૉલિટી હોય એની એ વધારે તો એ પ્રમાણે એ લોકો બધા આકર્ષિત થાય ભલે એમ પછી મોંઘું હોય તો એ એમને નથી નડતું.
હમમ, તે પોતાના સ્વાદ માટે લે છે અને જે નાના ગામડા વાળા તે તો પોતાનું પેટ ભરવા માટે જ લે છે એ ટાઈપનું સમજો જે મોટી સિટી વાળા માણસો હોય તે પૈસાદાર પણ હોય છે તેના કારણે તે ખરીદી શકે. એ મોટી મોટી જે મોખી વસ્તુઓ પણ. તેના કારણે પોતાનો સ્ટોલ પણ ચાલી શકે.
હા, એજ મોટી સિટીઓમાં આપણેે શરૂઆત કરીએ મોટા શહેરોમાં તો આપણને પ્રોફિટ થવાનો સંભાવના વધી જાય. નફો વધી જાય બધાને બાકી જો આપડે નાના શહેરમાં શરૂઆત કરી એ ને નાના શહેરમાં શરૂઆત કરીએ ને તો આ આ પ્રોફિટ ઓછો થાય અને ધંધો આપણો ચાલે ખરો ના પણ ચાલે એનું પણ કઈ નક્કી ના રે.
હા હા. હ બરાબર. જે પબ્લિક પ્લેસવાળા એરિયામાં આપણે જે આ ધંધો ચાલુ કરીએ તો પોતે પ્રોફિટેબલ પણ થઈ શકીએ. ઓછી પબ્લિક હોય ત્યાં ધંધો થવાની સંભાવના પણ ઓછી છે.
હા, એ તો છે.
તમે શાનો વિચાર કર્યો હતો
એટલા માટે જાનો ફૂડનો જ વિચાર કર્યો હતો અને બહારના મોટા શહેરોમાં હવે બે દિવસ પહેલાની જ વાત છે હું અહીિયાંયાથી રાતે દસ વાગે જેવ અમદાવાદ જવા માટે નીકળ્યો તો દસ વાગે અહીિયાયાથી નીકળ્યો ને તો અહીંયા બધું જ પાટણમાં બંધ હતું. અને ત્યાં બાર પહોંચ્યો ને તો ત્યાં બધી જ સોપ ઓપન હતી અને બધું જ ચાલુ હતું એટલી બધી ભીડ હતી ને પબ્લિક ખાવા માટેની કે ના પૂછવાવા
હા તે બાજુ પબ્લિક એટલે હશે વધારે પબ્લિક હશે તેના કારણે આવું થઈ શકે છે પાટણમાં વહેલી રાત્રે જ ને આ બધું બંધ થઈ જાય છે જે હોટલો વગેરે હોય છે તે બંધ થઈ જાય છે અમે પણ રાત્રે લગભગ બાર એક વાગ્યાગ બહાર નીકળ પકડાતા પણ તે સમય બધું બંધ જ હતું.
હા હા સાધું તમારા સાથે વાત કરીને મજા આવી આપડે પછી વાત કરીશું.
ઠીક સારું ચાલ.